ઓફ
હમ્મ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
તો તમારો ખૂબ સરસ આવે છે.
હમ્મ, હમ્મ. હમ્મ, હમ્મ, હમ્મ.
કાલે શું થયું રાતે નવું મારો છોકરો ઊંઘતો નતો ને તો મેં એને વાર્તા સંભળાઈ. તમારે કેવું છે, હવે તો આખમાં સારું છે?
હમ્મ, સારું છે.
તબિયત સારી છે?
હા, તબિયત સારી છે, પરવારી ગયા?
ગયું
હમ્મ, સવારનું પતી ગયું, હા અવે બપોરનું, હવે વિચારીશું.
બરાબર, શું બનાું નાસ્તામાં આજે?
નાસ્તામાં મીઠી સેવઇઓ અને એ બટાકા પૌવા
હા, હા, હું એવું કેતી તી કે હું સેવયુ બનાઉ મીઠી તો પછી ભાઈ ને મોકલું?
હમ્મ, હમ્મ, હમ્મ.
ડબ્બામાં મોકલું નાસ્તો ભાઈને
એ હવે તમારી મરજી.
હમ્મ, હમ્મ, હમ્મ. અને પેલી એક બનાવાની છું, બ્રેડની
હમ્મ, હમ્મ, હમ્મ.
ફિશ, તો એ મોકલું તમારા માટે, ખાશો તમે?
અં મોકલાવજો ટેસ્ટ કરી જોઈશું
હા તો પસી રાતે મોકલાઈશું કાલે તમે મારા છોકરાને છે ને ઉત્સાહી કાગળાભાઈની વાર્તા સંભળાઈ તી
હમ્મ હમ્મ હમ્મ
એમાં શું અતું એક કાગડો હતો ને એ એની જાતે બઉ ચતુર ગતો તો
હં હં હં
પોતાની જાતને બઉ હોશ્યા સમજતો તો એમને એવું હતું કે આખા જંગલમાં મારું છે એવું હોશ્યાર કોઈ નથી
હમ્મ હમ્મ હમ્મ
તો એક દિવસ એ ગામમાં ઉડતો ઉડતો ફરતો ફરતો ગયો એક જગ્યાએ જમાવાર ચાલતું તું ત્યાં મજાની દરા જેવીઓ પૂરીઓ જોઈ તો કાગડાનું મન તો લલ્ ચઈ ગયું
હમ્મ હમ્મ હમ્મ
કારણ કે કાગડા ભાઈ ને આવા સ્વાદિષ્ટ ભોજન તો ભાગ્યે જ મલે
હમ્મ હમ્મ
તો પણ એમાં શું થયું મોકો જોઈને કાગરાભાઈએ છે ને ઝડપ થી પુરીયો ચાસવા પકડી લીધી પકડીને એ તો ઉડતો ગયો ઉડ તો ગયો ને છેક પાદરના એક ઝાડ ઉપર જઈને બેઠ ઠો પુરીઓ લઈને
હમ્મ હમ્મ હમ્મ
એ તો પુઈયો જોઈને એટલું હખાય એના મોઢામાંથી તો પાઈ નીક રે ને તો પોતાની જાતને એટલો નસીબદાર માને ને હાય મારું નસીબ એટલું સારું છે કે મને પૂરઓ મલી ગઈ પછી શું થયું એ જે જાર પર બેઠો ને ત્યાં એક શિયાળ આવ્યો અને શિયાળે તો પૂરીની સુગંધ તો એટલી લીધી તો શીયારે શું કીધું કે અરે કાગરાભાઈ આજે તો કાંઈ બઉ આનંદ માં લાગો છો ને એવું કરી શિયારે પોતાની વાત તોમાં એને ફસાયો શિયારે પોતાની વાતોમાં ફસાયો તો એમાં શુ થયું કે કાગડાની ચાંચમાં જે પૂરી હતી ને
હા એ વાર્તા તો અમારી બી સાંભળેલી છે કે શિયાળ કાગડાજીના બઉ જ વખાણ કરવા લાગ્યા કે તમે કેટલા સુંદર દેખાવ છો તમારો અવાજ કેટલો સુંદર છે તમારો કંઠ કેટલો મધુર છે તમે મને એક સુંદર ગીત તો સંભળાવો એ ટલે કાગડાજી પોતાના વખાણ સાંભળીને કાં કાં કરીને ગીત ગાવા લાગ્યા એટલે એમના મોડામાંથી પુરી પડી ગઈને શિયાળ પુરી લઈને નાસ ગયો હા એ વાતો તો અમારી બી સાંભળેલી જ છે બાળપણમાં હમ્મ હમ્મ હમ્મ
અને એક બીજી કામ કામચોરી ગધેરાની સંભળાઈ એને મેં મારા છોકરાને
હાં હાં હાં
ગામમાં એક ગધેરો રહેતો હતો.
હમ
એમાં એક અમથો કુંભાર રહેતો તો એક ગામ હતું એમાં રહેતો તો એક કુંભાર એનું નામ રાખેલું બધા ગામ વાળા એ અમથો કુંભાર
હમ હમ હમ
તો એ આખો દિવસ આમ તો માટલા ઘડવાનું જ કામ કરે
હમ
પણ એને શું માટલા લાવવા માટે માટીઓ લાવવા લઈ જવા માટે એ પોતાને બહુ વજન લાગતું તું તો પછી એને તું એક ગધેડો લઈ લીધો અને ગધેડો લઈ લીધો ને ગધેડો ભારે અલ બહુ ભારે હતો એમ વજનમાં
હમ
ખાંલમાંથી માટી લાવવા સિવાય બીજા કોઈ કામમાં એ આવે નઈ
હમ હમ હમ
પછી શું થયું એક દિવસ ફોફરસા સેટ હતા એમના ગામમાં એક સેટનું નામ હતું ફોફા સેટ બાજુના ગામમાંથી ઓચિંતા એક છાલકું મીઠું લાવવાની જરૂર પડી એમેને તો પેલા અમથા કુંભારને કહ્યું એલા અમથા તારા ગધેડા પર સામેના ગામમાંથી એક છાલકું મીઠું લઈ આવ
જે મજૂરી થશે એવું તમને સમજીને આપી દઈશ તો પેલો અમથો કે આ ગધેડો અમસ તો ઈ ગામમાં આથડ્યા કરે અને મા હમણાં કામેય ઓછું છે એમ તો શેઠ નું ટાંપુ કર્યું કામ આવશે એમ સેટનું કામ કયશું તો ફોમ આવશે એમ તેણે કહ્યું શેઠ ચિઠ્ઠી કરી દો હાથી લઈ આવુ એમ મીઠું પછી શું થયું કે ગધેડો નક્કામો ગામમાં વૈશાખ માસના તાપમાં ખાલી ખોટો ધક્કા માર ધકકા આમથી અમ આમથી આમ ફર્યા કરે તો સેઠે એને ચિઠ્ઠી બનાવીને અમથા કુંભારને સામે ગામના શેઠ ઉપર આપી
હમ
શેઠી ચીઠ્ઠી બનાવી આલી અમથા કુંભાર ને ને ચિઠ્ઠી લઈને અમથો સામે ગામ ગયો
હમ
ને છાલકામાં મીઠું ભર્યું ને ગધેડાની પીઠે બાંધ્યો
હમ હમ
પછી એ ગધેરાને સોટી મારતો જાય ચાલતો જાય તે પછી ચાલતા ચાલતા એક નદી આવી ગઈ બે ગામની વચ્ચે અને પાણી થોડું નદીમાં... થઈને બંને સામે કીન કિનારે આવતા હતા ગધેડોને અમથો... ત્યાં ગધેડાનો એક પગ સહેજ ખાડામાં પડી ગયો.
ઓહો હો હો...
તો આથી પેલું છાલકું ભીંજાઈ ગયું. પેલું મીઠાનું ને મીઠું તો ઓગળવા લાગ્યું.
ને ભાર ઓછો થઈ ગયો એમ.
ઓહો હો હો...
પછી અમથા કુંભારે થયું ખાડો આવ્યો છે છાલકું પલળ્યું. એમાં બિચારા ગધેડાનો શો દોસ શેઠની નુક.... કાન આવતા તું મીઠું ઓગળી ગયું રસ્તામાં જ...
હું હું..
તો પેલો શેઠીયો કહે અમથા કુંભાર છાલકામાં આમ કેમ થયું?
તો પેલો અમથો કે શેઠ નદીના ખાડામાં ગધેડાનો... પગ પડ્યો એથી છાલકું પડ્યું એટલે મીઠું ઓગળી ગયું.
હમ...
તો પેલા શેઠે કીધું હ અવે વાંધો નઈ ચલો એક વખત થયું તો આપડે જવા દઇએ છે. ફરીથી જા આટલા માંથી કઈ નઇ વળે એમ મીઠામાંથી... અમથો ફરી સામે ગયો. આ વખત છાલકામાં મીઠું ઠાસી ઠાસીને ભર્યું. અને હાંકતો હાંકતો ચાલ્યો નદી આવી પાછી.... ને ગધેડામાં કોણ જાણે આજે બુદ્ધિનો ચમકારો થયો... તો છાલકું પલરવાથી હલકું થાય એમ.
હમ.
બધે તો તો પેલી ખાડા વાળી જગ્યા આવે એટલે ધબાક દઈ ને આખે આખો બેસી ગયો. ને છાલકામાંથી બધું મીઠું પાછું ઓગળી ગયું તો ગધેડા ને તો બહુ મજા પડી ગઈ. પણ અમથો કેય કે ગધેડા ની ચાલાકી હું સમજી ગયો અવે...
હા હા.
તો એને તો ફરી ગામમાં ન જતા નદીને સામે કિનારે જઈ રાખ... આખું છાલકુ રેતીથી ભરી દીધુ. ને પછી પાછા ગધેડા ની પીઠ ઉપર મૂકી દીધુ. ને પછી ગધેડાને એની મરજી મુજબ ચાલવા દીધો. એટલે સોટી બોટી મારી નહી એમ. ને ગધેડા ને હરામ ચસ્કો લાગી ગયેલો. પાણીમાં બેસી જાવ એટલે વજન હળવું થઈ જાય એમ એ તો નદી માં જ... ચાલવા ગયો જ્યાં પેલો ખાડો આવ્યો ને... એવું એને જાણી ફસડ્યું કે નદી માં બેસી ગયો. એવો અમથા કુંભારે એનો ડંગોરો.... ઉગામીને ગધેડા ને ફટકારવામાં આવ્યો ગધેડો માન માન ઊભો થાય. પણ બાપરે બાપ આટલો બધો ભાર મરી ગયો હું તો. ગધેડો તો બેવટ બરી ગયો ગધેડાને થયું આ વખતે તો ભાર ઓછો થવાના બદલે પાછો.... કેવી રીતે વધી ગયો? બાપરે મારા તો ઘેર પોગતા પોગતા હાડકાં ખખરી જશે. ગધેડો તો માન-માન ચાલતો હતો રેતી પાણીથી પલળ ડબલ વજન થઈ ગયો.
અુહુ
અમથાય તો સબ સબ ડંગોરો ફટકારવા માંડ્યો માન- મન ચાલ તો ગધેડો ખાસ્સી જીભ કાઢી હાફતો- હાફતો ઘેર પહોંચ્યો ત્યારે જ અમથાને એનો ડંગોરો એક બાજુએ મૂક્યો
હમ્મ
ને એના પરથી એ શું શીખ મળે કે કામ ચોરી ક્યારે-ક્યારે કરવી મોંઘી પરી જાય એમ એને એમ કે મીઠું ઓગળી જશે એમ તો પેલા એને સેઠે તો ઊધું કરી દીધું મીઠા ની જગ્યાએ તો પેલી રેતી ભરી દીધી. વજન ઓછુ થવાની જગ્યાએ ચાર ગણું- પાછું વધી ગયો હમ્મ પાછો શું થયુ કે એક આ વાર્તા મારા છોકરાને મે કાલે શીખવાડીયુ અને એક ગામમાં તો કૂતરાનો એટલો રોફ હતો. કે ચતુર પટેલનો વાડો છે અમારા ઘરની સામે એમાં એક ઘાસની ગંજી હતી.
ગંજી નું સૂકું મજાનું ઘાસ ગાયોને ખાવા માટે નૉધવી રાખેલું આમ તો ગાયો ખેતરને ગૌચરે જ ખાવા જાય. એટલે એમને ગંજીના ઘાસ ની હજી સુધી જરૂર પડી નથી. પણ જેમ જેમ ઉનાળો જામતો જાય એમ ગૌચરમાં ઘાસ મળતું બંધ થઈ જાય તો એક દિવસ ચતુરપટેલ બાર ગામ ગયા પટલાની ગામમાં કોકના ઘરે વિવાહ હતા એટલે ત્યાં ગયા.
હમ્મ-હમ્મ
અને બપોરનો સમય થયો તો બચારી ભૂખી થયો ગાયો એટલે ગામના ના વાડામાંથી ગઈને ગુજીમાંથી ઘાસ ખાવાનું વિચાર્યું પણ ઘાસ ગંજી પર તો કૂતરો બેઠો હતો ને સેટ નો પાળેલો કૂતરો હતો પાછો ને જેવી ગાય ગંજીઓમાં મોં નાખે ત્યાં ગંજીયાના માથે ચતુર પટેલા કૂતરાઓ ચતુર ના પયેલા કુતરા હતા ને- તો એ ગાયોને શું એટલે ગાયો બિચારીઓ મો પાછું લેય લે
હમ -હમ -હમ
ને એ કૂતરા મોતીયો કૂતરાનું નામ મોતયો પારેલું- ને એના એનાથી મજા આવે ગાયો ને હેરાન કરવાથી થોડી વાર થઈ એટલે ગાયો ફરી વાર ગંજી તરફ મોં લંબાવે કૂતયો જો જો થી ભસાવા માંડો ગાયો બેચારી ભૂખ ની બે બકાર થઈ ગઈ ને સામે આવુ માયવા થઈ જઈ
હમ હ
ગાયો મૂત્યા ને કેવા લાગી અલિયા એ મોતી આમ શું કરે કેટલી કકડીને ભૂખ લાગી તો તું તારું મો બંધ રાખ ભસવાનું બંધ કર તો અમે ઘાસ ખઈએ
હમ્મ
પણ મોતીયો તો એટલો અવારચંદિયો એ તો ખાવું નઈ ને કોઈને ખાવાય નઈ દવ
હમ્મ હમ્મ હમ્મ
એટલે અમુક લોકોની વૃત્તિ કેવી હોય ના પોતે ખાય ના કોઈને ખાવા દે
હા બરોબર છે.
હ ને આ ગુજતી ઘાસ તો તું ખાવાનો નથી ગાયો એવું કે ઘાસ તો અમારો ખોરાક શે અમને ખાવા દે એમ
હમ્મ
અને શેઠની ગુંજીનું ઘાસ સે ને પાહુ અમારા માટે જ છે પછી આવી અવરચંદાઈ તું કેમ કરે છે
હાવ બર છે હં
હમ્મ માલિક ઘરે હતો નઈ ને માલકન બી ગેયલી લગનમાં અને હું ભૂખે મરું છું ચાલ હવે મને ખાવા દે
હમ્મ હમ્મ હમ્મ
એમ કરતી ગાયે મો લંબાયું
હમ્મ હમ્મ
પણ મોતિયો તો એકી સાથે જોર જોર થી ભસવા લાગ્યો ગાયને ગંજી પાસે આવાય નઈ દીધી
હમ્મ હમ્મ હમ્મ
અને ગાય ગંજી માંથી છેક સુધી ખાવા ન દીધું તે ન જ ખાવા દીધું ગાયોને કંટાળીને પછી ગાય ત્યાંથી